ક શ્રી કૃષ્ણ મોટા ભાઈ
શું હાલ છે ભાઈ તારો
મારો હાલ તો સારું છે તારું શું હાલ છે
બસ માય માર પણ હાલ સારું જ છે આજે આપડે કઈ વિષ પણ ચર્ચા કર છે
હ હું પણ મજા છું આજે આપણેે એક રસપડ વિષ પર ચર્ચા કરીએ કે વિજ્ઞાન આપણા માટે આશીર્વાદ છે કે અભિશાપ છે
વાહ ભાઈ વાહ બહુ જ સારું વિશું છે મારા મતે વિજ્ઞાન માનવ જાત માટે એક મહાન આશીર્વાદ છેાઈ
હ ઘણા બધા લોકો એવું કહે છે કે વિજ્ઞાન ના કારણે ઘણી સમસ્યાઓ પણ ઉભી થાય છે
હા હા પરમ ત જો સમસ્યામાં વિજ્ઞાનમાં નથી તેનો ઉપયોગ કેવી રીતે કરવામાં આવે છે તે મહત્વનું છે
સાચી વાત છે તમારી વાત બહુ સાચી છે કેટલાક લોકો ઉતે તેનોો ઉપયોગ કરીને પોતાનો લાભ લે છે તો કેટલાક લોકો વિજ્ઞાન નો ઉપયોગ કરી પોતાને હાનિ કે ખઈ લોકોને હાનિ પણ પહોંચાવે છે તો વિજ્ઞાન તો શું અમે એવું કહી શકી કે વિજ્ઞાન આશીર્વાદ વા કે અભિશાપ એ લોકો ના કેવી રીતે તેનો ઉપયોગ કરે છે એ પર એના પર નિર્ભર કરે છે
હા હા કહી શકે પણ પહેલા તો એ જણાવ માને કે જ્ઞાન એટલે શું
પ્રયોગ સંશોધન અને અવલોકન દ્વારા મેળવેલા જ્્યાાનને વિજ્ઞાન કેમ કવામાં આવે છે
આપણે દૈનિક જીવનમાં વિજ્ઞાનનોો ઉપયોગ ક્યાં થાય છે
લગભગ દરેક જગ્યાઓ મોબાઈલ ફોન કમ્પ્યુટર ઇન્ટરનેટ વાહનો વીજળી દવાઓ અને રસોડા ના સાધનો વધુ જ વિજ્ઞાનની ભેટ છે
એટલે આપણે સવારથી રાત સુધી વિજ્ઞાનનોો ઉપયોગ કરીએ છીએ ને
બિલકુલ ખેર તમે કઈ ઉદાહરણ આપી શકો છો કે આપણે સવારથી રાતમાં જ્ઞાન ન કયોું કઈ વસ્તુ જેનો ઉપયોગ દરરોજ કરે છે
હા હા જો આપડે જયારે સવાર ઉઠે અ તો આપણે અ ઉત્તાજન જે ગરમ પાણી પીએ છે અ લોકો કહે છે કે એ માન્યતા છે પણ એ માન્યતા નથી એ એક જ્ઞાન નું એક બહુ બધું અ બહુ મોટું એક સંશોધન છે અ કારણ કે શું તને ખબર કે જો આપણે અ ગરમ પાણી સવારે ઉઠીને પીએ ને તો જો આપણા પાચન તંત્ર છે ને એ બહુ મજબૂત થઈ જાય અને સવારે ઉઠીને આપણે ફ્રેશ થઈ જાય એનાથી પછી આપણેે અ જયારે અ દિવસ ના કામ કરેને બધા કામમાં વિજ્ઞાન લાગતોું જ હોય છે
તમે એક વસ્તુ તો ભૂલી જ ગયા કે એક વસ્તુ એવી છે વિજ્ઞાન ની એક વિજ્ાન ની એવી ભેટ છે જે આપણા સાથે આપણને ચોવીસ ઘંટા ચોવીસ કલાક આપણા માટે જરૂરી છે તમે કહી શકો છો આ ક કઈ વસ્તુ તો છે
નહી ભાઈ મને તો નહી યાદ આવે તને ખબર તો મને બતાવ નને
અરે પંખો પંખો પણ વિજ્ઞાનનો ખોજ જ છે જેના જે આપણા આપણે ચોવીસ કલાક ચાલુ રાખી છે કારણ કે આપણને હવા જરૂરી છે
હા હા બરાબર થઈ ગયું પંખું થઈ ગયો પછી મોબાઈલ ફોન કમ્પ્યુટર ઇન્ટરનેટ પછી જે વાહનો હોય છે વીજળી હોય ગઈ દવાઓ થઈ ગઈ જે આપડણે ખાના બનાવીયએ એમાં ર ડામાં જે બહુ બધું વિજ્ઞાન નો જ ભેટ છે એટલે
હ એટલે આપણે સવાર થી રાત સુધી વિજ્ઞાન નો ઉપયોગ કરે છે એ વાત તમે સ્વીકારી લો
હા ભાઈ સ્વીકારી મેં તારી વાતથી અ બહુ બધી સમભજો અને મેં તેને પૂછવા માંગ કે આરોગ્ય ક્ષેત્રમાં વિજ્ઞાન નું શું યોગદાન છે
નવી દવાઓ રસી આધુનિક સારવાર અને સર્જરી દ્વારા લાખો લોકો નો જીવ બચાવવામાં આવે છે આ એક આરોગ્ય ક્ષેત્રમાં વિજ્ઞાન નું યોગદાન છે
કોરોના જેવી મહામારી દરમિયાન પણ વિજ્ઞાન ખુબ ઉપયોગી બન્યું હતું ને
હા રસી અને સંશોધન કારણે પરિસ્થિતિ એ નિયંત્રિત કરવામાં મદદ મળી હતી
હા કોરોનામાં જયારે અ આખા દેશમાં બધાને ઘરમાં રહેવાનું અ કહેવામાં આવ્યો હતો ત્યારે અ વિજ્ઞાન એવો ખોષ કર્યો કે કોરોના નો વેક્સિન નો ખોજ કર્યો અને એ વેક્સિન લગાવવાથી આપડણે આ જોઈ શકીએ કે કોરોના આપણાથી દૂર ભાગી ગ્યો અને વિજ્ઞાનના કારણે જ જ આપણે ફરીથી આપણા પોતાનું જીવન જી શકીએ
હમ તમે ખબર છે કે શિક્ષક શિક્ષણમાં એટલે કે ભણવા માટે એ વિજ્ઞાન નું શું મહત્વ છે
હા હા જો આજે આપણે જોઈએ અ જ કોરોના નો સમય જ લઈ લે જયારે બાળકો અ કોલેજ કે સ્કૂલ નહી જાય શકતા ત્યારે ઓનલાઈન શિક્ષણ શરૂુ કરવામાં આવી અને આજે આપણે જોઈએ તો જે બધા ક્લાસરૂમ હોય છે એ સ્માર્ટ ક્લાસરૂમ અને અને ડિજિટલ લર્નિંગ અ બની ગયું અને એ બધું કેના કારણ છે એ વિજ્ઞાનના કારણે જ બની શક્યો છે
બહુ સારી વાત ક તમે વિજ્ઞાન ના કારણે આજના લોકો એક દેશથી બીજા દિવેશમાં બીજા દેશના લોકો સાથે વાત કરી શકે છે બના ત્યાં એટલું દુર થાય દૂર થયા ટ્રાવેલ કરી અ ઘણા ટ્રાવેલ કરવાનું કોઈ જરૂરી નથી એક વિજ્ઞાન ના કારણે જ ઓનલાઈન મોબાઈલ કે લેપટોપ મદદથી આપડણે એક દેશના અ લોકો એક દેશના લોકો બીજા દેશના લોકોથી સાધારણ રૂપે વાત કરી શકે છે.
હા-હા. હા મે હવે વિજ્ઞાન નો ગેરફાયદો પણ બહુ હોય શકે ને. આપણે વિજ્ઞાનના ગેરફાયદા શું છે એના વિશે વાત કરીએ.
જો વિજ્ઞાન નો ખોટો ઉપયોગ થાય તો તે નુક્કસાન હકારક બની શકે છે.
ઉદાહરણ આપો ને જેમ કે અ કેવું નુકસાન કેવું આપણે ખોટું ઉપયોગ કરી શકીએ.
જેમ કે પરમાણુ હથિયારો પ્રદૂષણ સાયબર ક્રાઈમ અને ટેકનોલોજી નો દુર ઉપયોગ પરમાણુ હથિયાર માટે પરમાણુ હથિયાર નો તમે ખબર છે આ શું હોય છે.
નઈ નહી ભાઈ મને નહિ ખબર તમને મને જણાવો ને.
પરમાણુ હત્યાર એક એવું હથ્યાર છે જેનાથી આખું શહેર એક જ વારમાં તહસ બસ કરી શકાય છે આ વિજ્ઞાનનો મોટો અભિશાપ છે.
હા હા મને યાદ છે યાદ છે આપણા ભારતમાં અ જે હતા શું નામ હતું એના એ બહુ બધા સાયન્ટિસ્ટ હતા ને પ્રા મિનિસ્ટર હતા. અબ્દુલ કલામજી એ પોખરાણમાં આપણા માટે અ ટેસ્ટ કરી રહ્યા હતા ને રાજસ્થાન માં
હા એ વિજ્ઞાન એ જે હતા અબ્દુલ જે એપીજે સર એપીજ અબ અબ્દુલ કલામ તેને લોકો અગ્નિવીર તરીકે પણ ઓળખે છે તે બહુ બધા કોર્સ કરેલા હતા. જે ના રીતે આપણા ભારતને બહુ સફળતા મળી હતી. તી.
હા એટલે વિજ્ઞાન પોતે ખરાબ નથી ને.
એકદમ સાચું તેનો ઉપયોગ કરનાર વ્યક્તિની વિચાર સરણી મહત્વનું છે.
હા. અને ઘણા લોકો અ અ શું ટેકનોલોજી પર વધુ નિર્ભરતા પણ સમસ્યા છે.
હા ઘણા લોકો હવે નાના કામ માટે પણ ટેકનોલોજી નો પણ આધાર રાખે છે. એનું એક ઉદાહરણ આપું તને પહેલાના જમાનામાં લોકો દુકાન જઈને પોતપોતાના સામાન લ પોતપોતાના અ સમાન લઈને આવતા હતા આજના લોકો ઘરેથી બહાર જ નહી નીકળે એક મોબાઈલ ફોન ના એપ દ્વારા ઘરે જ સામાન મંગાવ એટલે ઘરેથી નીકળવાનો પ્રયત્ન જ નહી કરે અને તેના લીધે લોકોનો સ્વાસ્થ નો હાનિકારક પહોચે છે.
હા. તમારે સારી વાત કીધી. એટલે આ શું અભિજ્ઞાનને કારણે પર્યાવરણ પર અસર પડી છે.
કેટલીક ઓધનિક પરિવર્તનો કારણે પ્રદુષણ વધ વધુ છે મતલબ એટલે વધુ છે પરંતુ એજ ના એ જ વિજ્ઞાન હવે પ્રદૂષણ ઘટાવના ઉપર ઉપયોગ પણ શોધી રહ્યું છે
એટલે દરેક શોધને ઉપયોગ સમજદારી થી કરવું જોઈએ ને
ઉપયોગ કરવો ખૂબ જ જરૂરી છે
ભવિષ્યમાં વિજ્ઞાન નું મહત્વ વધશે
ચોક્કસ કૃષિ ક્ષેત્રમાં બુદ્ધિમત્તા અવકાશ સંશોધન રોબોટિક રોબોટિક્સ તો એવું વિજ્ઞાન નો એવું સંશોધન છે આગળ જઈને બહુ બવાનો છે જે કામ લોકો કરે છે એ કામ રોબોટ કરજ આવતા આવતા સમયમાં અને નવી ઉર્જાનો ક્ષેત્રમાં ઘણો વિકાસ થશે
આ વિદ્યાર્થીઓને વિજ્ઞાન પ્રત્યે રસ કેમ રાખવો જોઈએ ભાઈ
કારણ કે વિજ્ઞાન પ્રશ્ન નું પૂછવાનું વિચારવાનું અને સમસ્યાઓનું નો ખેલ શોધવાનું શીખવે છે
એટલે વિજ્ઞાન માત્ર એક વિષય નથી ને
હા તે વિચારવાની એક રીત છે
આજે આ ચર્ચાથી મને સમજાયું કે વિજ્ઞાન આપણા જીવનને વધુ સરળ અને પ્રગ ગતિશીલ બનાવે છે
અને જો તેનો યોગ્ય ઉપયોગ કરીએ તો તે માનવ જાાત માટે હંમેશા આશીર્વાદ બની રહેશે ખૂબ સુંદર ચર્ચો રહ્યો
મને પણ ખુબ આનંદ આવ્યો ભાઈ તારો આભાર ચાલ પછી મળીએ
આભાર જય શ્રી કૃષ્ણ આવજો